હલો
હલો હલો કેમ છો તમે
એકદમ મજામાં તમે કેમ છો
ર પણ એકદમ મજામાં હું અત્યારે વિચારતી હતી કે આ થોડોક ઉનાળા જેવો માહોલ છે અને થોડુંક ચોમાસું પણ બેસી ગયું છે તો જાંબુ અ જાંબુ નું તો પેલું કેવાય ને શોર્ટસ બનાવ્યા પણ મને તો વધારે ઉનાળામાં કેરી ખાવાની મજા આવે એટલી બધી મજા આવે કે વાત ના પૂછો દર વખતે એમ થાય કેરી ના અથાણા કેરીનું કચંબર કેરી નું સલાડ અને અવા નવા કેટલી પ્રકારના ડ્ર્રીિંક્સ બનાવીને પીવાનું મન થાય એવી જ રીતના ક શિયાળો સારો લાગે શિયાળો એટલે સારો લાગે કે ગરમી ન થાય પસીનો ન થાય અને એમ કે ને કે દુર્ગંધ નો આવે આપણા માંથીુંમ શિયાળો વધારે ગમે પણ ખાવા માટેની મજા તો ઉનાળામાં જ વધારે આવે હા એ વાત અલગ છે કે શિયાળા માં થોડુંક પેલું કે ને કે કે ભૂખ વધારે લાગે એમાં અડદિયા પાક છે ગુંદર પાક છે એવું બધું સારું સારું ખાવાનું આવે હેલ્ધ વધ અને ઉનાળામાં આપડે બ લાઈટ ફૂડ ખાવું પડે કારણ કે આપ બોડીને બેલેન્સ કરવાનું હોય અને બેલેન્સ કરવાના ચક્કર માં આપણે એટલું બધું ખાઈ લઈએી કે જેની આપને કોઈ સીમા જ નથી ર પણ વાસ્તવમાં આમ કેવા જઈએ ને તો મને ઉનાળા માં સૌથી વધારે મજા આવે કારણ કે કેરી આવે કેરી મબ બહ પસંદ છે અને કેરી ય તેય તેનું મિલ્કશેેક બનાવવું. પછી એનો આઈસક્રીમ બનાવો એની કેક બનાવી એની પેન કેક તૈયાર કરવી. તો બધું મને ખુબ જ ગમે. તને શું ગમે કેશો?
સાચી વાત છે. ઉનાળા માં આપણે કેરી ની બધું ખાઈ શકીએ, જાંબુ ખાઈ શકીએ. એવી જ રીતે શિયાળામાં પણ આપણેે કેટલી બધી વસ્તુઓ કરી શકીએ. મને તો શિયાળો આવે ને એટલે એમ થાય કે ઓળો ને રોટલો ખાવ મારા માટે ઓળો તો સૌથી પ્રિય વસ્તુ છે. જેમ તમે કીધું ને કે ઉનાળામાં મને કેરી ન બો ગમે. એમ મને શિયાળામાં ઓળો બહુ ગમે. પણ એક વસ્તુ કહવ બેન આવ ઉમાં કંઈક વધારે જ ગરમી ન પ એટલી બધી ગરમી પડી કે આપણે રહી ન શક્યા. કેટલા લોકો જેના ઘરમાં એસી નતા ને. એ લોકોને તાત્કાલિક એસી ન ખાવા પડ્યા. પચાસ પચાસ ચાલીસ ચાલીસ ડિગ્રી ઉપર બધી આપણું તાપમાન વયું ત્યારે એમ થયું. કે આવો ઉનાળો તો આપડણે આટલા વર્ષોમાં નહી જોયો હોય બેન આવું ઉનાળો આવ્યો આ વખતે. તો તમને નથી લાગતું કે આવતે કઈક વધારે જ ગરમી પડી. અને એનું કારણ શું છે ખબર છે બેન પ્રદૂષણ પ્રદૂષણ. એટલું બધું વધી ગયું છે. બધા તે ગાડીઓનો એટલો બધો ઉપયોગ કરવા માંડ્યા છે. અને સામે ઝાડ કાપવા માંડ્યા છે, એના હિસાબે. ચડકો એટલો લાગ્યો અને વરસાદ પાછો, અત્યારના જો એકચુઅલ વરસાદ. વરસાદ આવી જવો જોઈએ પણ હજી એવો જોઈએ ને એવો વરસાદ નથી આવ્યો. ઝાડવા હોય તો આવે ને બેન વરસાદ ઉનાળો સખત પડે છે. પણ વરસાદ આવતો નથી. અને આ બધાનું મુખ્ય કારણ તમે જુવઓ ને બેન તો પ્રદુષણ. અને ઝડવા કાપવાનું છે. કુદરતનું જે કુદરતે પોતે જે નિર્માણ કર્યું હતું ને કે જાઝડવા પાંદડા શુદ્ધ હવા એવું આપણે માણસો એ રહેેવા જ નથી દીધું. એટલું બધું ધરતી ઉપર પ્રદુષણ ફેલાવી દીધું. છે ને કે કુદરતી હવે કોપાઈમાન થઈ છે. અને એના હિસાબે ઓવ એકદમ હીટ પડવા માંડી છે. વરસાદ પાછો ખેતાચ જાય છે. અને તમે જોજો આ વખતે શિયાળો આવશે ખરી પણ તમને એટલો બધો શિયાળો. નહી લાગે જે આપણને પેલા લાગતો કે આપણે બે બે સ્વેટર પહેરવા પડતા. હું તમને ગેરટી આપું કે આ વખતે જેટલો ગરમી પડી ને એ એટલું શિયાળો નહીં થાય. કારણ કે એનું કારણ છે કે નથી વરસાદ એટલો આવતો. કે નથી માણસ સમજતો કે આપણેે પ્રદુષણ ઓછું કરીએ તો ગરમી ઓછી થાય ગરમી ઓછી થાય. તો વરસાદ આવશે અને જાળવાઓ જેટલા આપણે રાખશુ એના હિસાબે વરસાદ અને આખા રોડ ઉપર તમે જોઈ લેજો. બ્લોક નખાવા મડયા છે, એટલે જમીનમાં પણ ક્યાંય પાણી નથીતું તરતુ એટલે ઉનાળામાં પાણીની તંગી કેટલી થઈ જાય છે. પણ ક્યાંથી આપે કુદરત એક તો જાડવા નથી, એટલે વરસાદ નથી. અને જેટલો વરસાદ આવે એટલું જમીનમાં જવું જોઈએ એની બધે બધા એ બ્લોક કરી ના ખેચ એટલે ક્યાંય જમીન ઠંડક નથી, થતી. તો આ બધું જયારે માણસ કરે છેને. ત્યારે કુદરતી પ્રકોપ થઈ જાય છે. પછી માણસ એમ કે અરર કેટલો ગરમી થાય છે, પણ સામે માણસ એની સામે એનું પ્રોટેક્ટ કરવાનું કઈ જ વિચારતો નથી. એવુંન જ વિચારતો કે ચલો વરસાદ આવે છે, તો એ વરસાદનું પાણી વેસ્ટ ન જાય અને આપણે જમીન માં ઉતારીએ ઈ માટે થઈને કોઈ પ્રયત્ન નથી, કરતા થોડા લોકો સમજે છે, પણ બાકી કોઈ વા સમજતા જ નથી એટલે ઉનાળાનો આજે પ્રકોપ અને શિયાળાની ઠંડક એ બે વચ્ચે ની અત્યારના જે ઋતુ છેને. એમાં નથી આપણને ઠંડી લાગતી નથી બહુ ગરમી થતી પણ આપણે એસી તો ચાલુ કરવું જ પડે છે, કેમ તો કેના વગર આપણને ગભરામણ થાય છે. કારણ કે પૂરતું ઓક્સિજન જ હવાવામાંથી નથી મળતું આપણને એટલે હું તો એમ એ કહુ, કે આપડણે જેટલું ખાવા અને અત્ય તમે કહો છો. એમ કેરી જાંબુ એ બધું ખાઈ છે. પણ એ તમે જોજો વધારે પડતી દવાઓ વાળુ અને પરાણે પકવવા વાળું આવે છે. એટલે આપણેે તો ઈ નથી, ખાઈ શકતા બહુ તમારેું શું કેવુ, એ ઉપર
એકદમ સાચી વાત છે, તમે કહો છો એમ કે આ વખતે ઉનાળા ની ગરમી ખૂબ જ હતી. પણ ઈ ગરમી ના કારણે લોકો ઘણા મરી ગયા ઘણા ને એસી વધારે ના ખાય તમે જેમ વાત કરી એમ કે કેટલા લોકો એ જેને, ન એને પણ એસી નાખાય વિચાર કરો કે એસી ના કારણે અલ્ટ્રાવાયોોલેટ કિરણ આપણે બધાને ડાયરેક્ટ એસી કોઈ ગરમી નો ઉપચાર નથી. વાસ્તવમાં તો ગરમીનો ઉપાય કરવો હોય તો તમે વૃક્ષો જાઝાઝા વાવા જોઈએ જેના કારણે મીઠો ને ઠંડો, છાયડો રે જે કુદરત ને એની સાયકલ જે એની સિસ્ટમ સરખી કરવા માટે સહાયરૂૂપ રે આ તો ડેવલોપમેન્ટ સામે થતું જાય છે એની સામે વૃક્ષનું છેદન પણ વધારે થતું જાય છે. વૃક્ષ નું છેદન જેટલું થાય છે એટલું નુકસાન તો આપણને જ થવાનું છે, બીજા તો કોઈને થાવાનું છે, નહી કારણ કે ઈ લોકો એવું નથી સમજતા કે આપડણે સારા મકાન બનાવવા માટે કે કેટલા જંગલોનોો વિનાશ કરી ના થયો છે, અને ઈ વિનાશ ના કારણે કેટલા પશુ પક્ષીઓના ઘર પણ ગયા છે, પૃથ્વીનુ તાપ પણ બય દું છે અને બીજી વાત તમે કીધી એમ કે જેમ બ્લોક નખાણા છે એ બ્લોક ના કારણે જમીનમાં પાણી નથી જતું હવે અને એ જમીન માં પાણી ન જતું એટલે કોઈ જમીન ની અંદર ભૂગર્ભ જળ એટ જે વારંવાર બધા ડાર્ક કરે છે, તો ડાર્ક કરીને પાણી ખેંચી તરત લે છે પણ પાણી બીજું એકત્ર નથી થતુ એટલે જમીન કોરી પડવા માંડી છે, આપડે એટલે આ વખતે ન જે ઉનાળો હતો, એ વાસ્તવમાં વધારે ખતરનાક હતો. ખાવા પીવાની બાબત તો ઈ બધી વાત બરોબર છે, કે આપડે ઉનાળામા કેરી માટે જઈએ, કે અટલગ અલગ થાણાને બધું કરીએ પણ વાસ્તવમાં જોવા જાવ, તો ઉનાળા માં ખાસ કરીને તમે જોયું કે આ વખતે તે વૃક્ષ છેદન વધારે થયું છે. એના કારણે ગરમી નો પ્રકોપ આપડે ખુબ સહન કરવો પડે બહાર નીકળી તો જાણે એવું લાગતતો તો દાજીી જઈશું, આપડે ખુબ જ પીડાઓ થતી ત લોકોને લૂ લાગી જતી તી કેટલા લોકો અ મૂર્છત થઈ જતા હતા, કે કેટલા લોકોને કેટલી પ્રકારની તકલીફો પડતી હતી પણ જો વા વાસ્તવમાં માણસ એમ સમજે કે એક આપડે કક ઘર બનાવા માટે વૃક્ષોનું છેદન કરીએેી તો એની સામે બીજા વૃક્ષ ઉગાડીએ તો ઘણા તાપમાનમાં ફેર પડી શકે અને ગ્લેશિયર પીગળવાનું કામ ઓછું થઈ શકે છે જેના આપડણે વારંવાર કેવાય ને કે આ તાપ નો પ્રકોપ સહ ન કરવો પડે અને એના કારણે શું થશે કે પૃથ્વીનું ટેમ્પરેચર સરખું રહેશે જેના કારણે ભવિષ્ય અને બાળકો જે આવશે એની માટે પૃથ્વીને આપણે સલામત રાખ કારણ કે નહી તો જમાનો એવો આવશે કે આપડે ઓક્સિજન માસ્ક એ સાથે જ રાખ છે કેમ આપડણે કોરોનામાં રાખવું પડ્યું હતું એવી રીતના શુદ્ધ હવા લેવા માટે આપણે ઓક્સિજન નો પંપ રાખીને ફરવો પડશે મને તો એવું લાગે છે કે જો હજી આ લોકો નામાં પરિવર્તન નહી, આવે તો વૃક્ષછદન વધતું જ જશે અને વૃક્ષછદન વધતું જશે તો પર્યાવરણને બહુ મોટું નુકસાન થશે, જેના કારણે ્યારે ગમે તે ઘટનાઓ થઈ શકે છે, હવે ખબર નઈ કે આ લોકો શું વિચારશે સરકાર તો પૂરતા પ્રયત્ન કરી રહી છે, પણ સરકારની સાથે આપણેે કરવું જોઈએ ને જેમ કે આપણો જન્મ દિવસ આવશે તો આપડણે વૃક્ષ વાવીએ આપણા જીવનમાં કોઈ શુભ કાર્ય થાય કોઈ મરણ થાય કોઈની યાદ છે, તો આપણે એનું વૃક્ષ વધારી શકીએ તો જેમ ઈઝરાયલ લોકો એ પોતા રણ જેવો વિસ્તાર છે, એમાં જો ટપક સિંચાઈ પ્ધ અને વારંવાર વૃક્ષનુ વાવેતર કરીને લોકો એના ક્લાયમેટ ચેન્જ કરી શક્યા હોય તો આપડે ભારતમાંય કરી શકીએ પણ ફર્ક એટલો છે કે નિયમ ખાલી કાગળમાં છે કોઈ માનતું જ નથી તો આવા વિચાર છે તમને તમને શું લાગે છે
બહુ સાચી વાત છે, તમારા વિચારો મને બહુ જ ગમ્યું આ બાબત તમે ક છો એ બહુ જ સાચી વાત છે. પણ અત્યારના દરેક જે હું એમ જ કઉ છુ. કે આ આટલો ઉનાળો છે, તો એ કેમ ઓછો કરી શકાય એ દરેક વ્યક્તિ અત્યના જોવાની જરૂર છે, અને સાથે ઉનાળામાં આપણને કોઈ, તબિયતની પણ બગાડ ન થાય એ પણ સાથે જોવાનું છે તમારે બા સતત લીંબુ શરબત પીતા રહેવું પડે પછી જેમાંથી તરબૂજ કેવું છે ખાવા પીવાનું કે તરબૂજને એ જેમાંથી તમને શરીરમાં પાણી મળી રહે એ તમારે પીવું જોઈએ છશ પીવી જોઈએ અને સતત આખા દિવસનું પાંચ લીટર પાણી પીવું જોઈએ જેના હિસાબે આપણી શરીર બગડે નહી એટલે હું તો એજ કેવા માંગુ કે જેટલો ઉનાળો ખરાબ છે ને આ વખતનો એની સામે હવે જો શિયાળો સારો આવે ને તો બી સારું કે આપણે સારું જમી શકશું અને બધી અલગ અલગ તાજી ભાજીઓ આવે તો બને એટલું ગ્રીનરી જમવાની એટલે આપણને આખું વરષ કોઈ બીમારી ન આવે કારેલા ના જ્યુસ નહી પીવાનું કે જેના હિસાબે આપણે હેલ્ધી રહી શકીએ હું તો આ બધામાં માનું જ છું બેન તમે શું કો છો
એકદમ સાચી વાત છે હું એવું જ વિચારું છું કે જો આપણે પોતાનું કેર ક શકીએ જેમ કે લીંબુ પાણી પીવું પછી આ પેલ શું કહેવાય કે શરબતો પીવાય છે જેમ કે વરિયાળી ને એનું હું તો કઉ કેમિકલ વાળા અત્યારે જે રેડી ટુ યુઝ ના પેલા શરૂમત આવે છે એ ન આપી ને આપડે આ બધા શરબતો ન એનું એ કહીએ કે જે જૂની પરંપરા ચાલે આવે છે જેમ કે મરી એવું બધું તો પણ વધારે સારું થઈ શકે છે આ સારું તો હું તમને પછી વાત કરું અત્યારે મારે એક કામ આવી ગયું છે એટલે મ તમારી સાથે વાત કરીને ખુબ મજા આવે આવજો
આવજો